થચો ગુડ મોોર્નિંગ
બસ મ ગુડ મોર્નિંગ તમે કેમ છો
બસ મજામાં આવ
બચા એમ શું ચાલે શોપિંગ કેવી ચાલે છે
શોપિંગમાં તો જોવ આજે ટાઈમ નથી તો હું ઓનલાઈન જોતી હતી ફોનમાં બેઠા બેઠા
હ હા એ સાચી વાત સમનો સદપયોગ કાય
હા હા અલગ અલગ વેરાયટી કેટલી બધી જોવા મળે
સાચી વાત છે કેટલી બધી અને પાછ બેનિટ છે પણ છે આપ આપ, મટીરિયલ કે કોઈ, આપણેે એને ઈઝીલી રિટર્ન
હલો
બ
કપાઈ કપાઈને આવે છે, અવાજ ત હાલો
હ હાલો અયુ
હા, આવે છે, હ બોલો
હા, હા, હા એટલે હુ એજ, કેતી કે ઓનલાઈન શોપિગ નો એક મોટો શું કેવાય ફાયદો છે, કે આપે કોઈ ભી વસ્તુ મગાવીએ, તો આપને નો પસંદ હોય, કે તેનું મટીરિયલ ખરાબ હોય, તો આપણે ઇઝીલી એને રિટર્ન, કરી શકીએ છીએ અને તેનું રિફડ બી આપને મળી જાય છે, જ્યારે ઓફ ઓફલાઈન શોપિંગમા એવુ નથી, હોતુ
સાચુ કીધુ, ત અમે અ ઓનલાઈન, શોપિંગ અને ઓફલાઈન શોપિગ, બને એના અલગ અલગ ફાયદા અને ગેર ફાયદા હોય છે, અમુક વાર આ આપણે જોઈએ, કે ઓનલાઈન શોપિંગમાં આપણે ઘરે બેઠા વસ્તુ ત આસાની થી, સરળતાથી મગાવી શકીએ અને જેમ કે મારે આજે કપડાની ખરીદી કરવી છે, તો હું બેઠા બેઠા કપડા ની ખરીદી માટે એપ છે, એ બધ હ મારી રી સર્ચ કરીને હું એમાંપ ઓર આપી શુ છુ, જેમ કે પછી મને થોડી વાર મન થયુ, કે મારે ફર્નિચર માટે કઈ જોઈ છે, ઘર માટે કઈક જોઈએ છે. તો પાછું વડી મને મન થયું તો એમાંથી પાછુ, કઈક જોઈ, લીધુ એટલે આપડે અલગ અલગ વેરાઈટી લેવી હોય, ને તો પણ આપણે ઓનલાઈન ઘરે બેઠા વસ્તુઓ લઈ શકીએ છી, જયારે ઓફલાઈનમા આપણેે જો વસ્તુ લેવી હોય, તો આપડણે અલગ અલગ વેરાયટી માટે અલગ અલગ જગ્યાએ જવું પડત હોય છે, અલગ, અલગ દુકાનોમા જેમ કે કપડા ની દુકાનોમાં માત્ર કપડા જ હોય છે. એવુ ઘણુ, બધુ આપણને ફેરફર તફાવત આપણને, જોવા મળતા હોય.
હમ્મ, સાચી વાત છે. આજના સમયમાં ટેકનોલોજી નો વિકાસ સાથે, સો કરવાની રીતોી થોડી બદલાઈ ગઈ છે, હવે આપડે જારમા, જોઈને પણ ખરીદી કરી શકીએ અને મોબાઈલ દ્વારા સરસ ઓનલાઈન આપણે, ગમતુ હોય, તે વસ્તુ મગાવી શકીએ છીએ, બને શું કેવાય બંને પદ્ધતિઓ ખુબજ ફાયદાકારક ભી છે. અને બંનેના થોડા થોડા નુકસાન ભી હોય, છે.
સાચુ કીધુ એ તો તમે અને આપડે જયારે ઓનલાઈન, ખરીદી કરીએ છે, ત્યારે તો ડાયરેક્ટ કંપનીને એ લોકોને ફાયદો થતો હોય છે, અનેને જય્યારે આપણે ઓફલાઈન શોપ પગ કરતા હોય છે, તો જે સ્થાનિક દુકાનદાર હોય એને થોડો ઘણો ફાયદો થતો, હોય છે. એટલે, આપડે આપડ અનુસાર જ્યાંથી લેવાની પસંદગી હોય, એ પ્રમાણે આપણે ખરીદી કરવી, જોઈએ
હા, સાચી વાત છે, આપને જે ઈચ્છા હોય, ત્યાંથી આપડે ખરીદી કરવી જોઈએ શુ કેહેવાય, ઓનલાઈન શોપિંગ થી આપણે એક એવું છે, કે જયારે આપડણે બહ જરૂરી બહ બ હોય અને આપડી પાસે બહાર જઈને શોપિંગ કરવાનો સમય ના હોય ત્યારે, આપડે ઓનલાઈન શોપિંગ બહુ ઈઝીલી કરી. શકીએ છીએ.
એ તો તમે એકદમ સાચું કીધું, જયારે આપણી પાસે સમયની સગવડતા ન હોય કે આપણી પાસે. સમય ન અભાવ હોય ત્યારે, આપડે ઓનલાઈન. ખરીદી કરવી વધારે. અ આપણને ફાયદાકારક થાય જ્યારે. આવે છે અવાજ હવે.
હા, હા હવે આવું.
હા, અને જયારે ઓફલાઈન શોપિંગમાં કેવું થાય કે આપણેે અ, સમયને જોઈને અને આ. થોડુંક એમ કે, થોડું દૂર જો અહીયાં આપડા આસપાસ ના એરિયામાં ન મળતું હોય, તો આપડે થોડું થોડું દૂર પણ જવું પડે એટલે સમય પણ બગડે છે અને ક્યારેક આપડો જે ખર્ચ પણ આવા જવાનો બગડતો હોય છે.
હમ, સાચી વાત છે. હ. આપણે શું કેહેવાય, અત્યારે ઇન્ટરનેટ, મોબાઈલ, લેપટોપ અથવા કમ્પ્યુટર ની મદદથી ગમે ગમે તે જગ્યાએથી ઈઝીલી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ, ઘરે બેઠા ચોવીસ કલાક ખરી ધ ની છું દુકાન જે તે સમયે ખુલ્લી હોય ત્યારે જ આપણેે દુકાન જે સમયે ખુલી હોય એ. સમયે જ આપણે શોપિંગ કરવા જવું પડે છે, અને ઓનલાઈન શોપિંગમાં કેવું હોય છે કે આપણે આપણા ફ્રી ટાઈમે ગમે ત્યારે શોપિંગ કરી શકીએ છીએ.
એ તો તમે એકદમ સાચું કીધું. અને ઓનલાઈન શોપિંગમાં પણ કેવું હોય છે કે, આપણેે જયારે ખરીદી કરી તો લઈએ, પણ જો આપણને ન ગમતું હોય, તો આપણે ઈઝીલી રિટર્ન પણ કરી શકીએ છીએ અથવા ડિફેક્ટ વાળી કોઈ વસ્તુ હોય. કે ગમે એ સમસ્યા હોય, આપણે પાછું ઈઝીલી રિટર્ન કરી શકીએ છેએ અને આપડે એમાં ઓનલાઈન શોપિંગમાં ઓર્ડર આપ. આપીને તો વેટ પણ કરવો પડે છે, પાંચ-સાત દિવસ પછી આપડા ઘરે ડિલવરી આવે છે. એટલે ઓનલાઈન જો શોપિંગ એક એ પણ છે કે, આપણે રાહ જોવી પડે છે વસ્તુ માટે.
હમ, સાચી વાત છે. એટલે પછી શું કેવાય, અને આપડે ક્યારેક ઓનલાઈન શોપિંગ કરવા જઈએ તો ત્યાં તહેવારો ના સમયમાં કે બહુ ભીડ ભાડ હોય, તો આપડે કેટલીક કેટલા સમય સમય સુધી, અડધો કલાક, કલાક, ક્યારેક તો બબ્બે કલાક નો ભી શું કેવાય રાહ જોવી પડે છે.
એ તો તમે એકદમ સાચું. કીધું, અને આજકાલના જે આ વાતાવરણ છે, અમુક જગ્યા જગ્યા તડકો છે ને, અમુક જગ્યા જગ્યાએ વરસાદ છે, એના કારણે પણ આપણે ઓનલાઈન શોપિંગમાં ફાયદો થતો હોય છે કે, આપણે ઘરે બેઠા, આસાની થી આપણે જે જોઈએ તે વસ્તુ મગાવી શકીએ છીએ.
સાચી વાત છે, આ અત્યારે હવે ચોમાસાની સિઝન ચાલુ થશે. તો આપને બારે જઈને કઈ ભી ખરીદી કરવામાં એટલો કંટાળો આવશે, કારણ કે બારે વરસાદી માહોલ હોય છે, વસ્તુ જે આપડે હોય, અમુક બગડી જવાની બીક લાગે છે. અને રસ્તા ભી શું કેવાય, કીચડ વાળાને હોય કે, આપને બારે જઈને શોપિંગ કરવાની ઈચ્છા ન થાય. આપણે ઈઝીલી શું કહેવાય, ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ.
હા, એ તો તમે એકદમ સાચું કીધું. ઘણી વાર ઓફલાઈન શોપિંગમાં શું હોય છે કે આપ આપડે જયારે ખરીદી કરવા માટે જાય
હા
હતો અ વસ્તુની ગુણવત્તા જોઈને એની ક્વોલિટી જોઈને આપે આપણે વસ્તુની ખરીદી કરી શકીએ છી જયારે ઓનલાઈનમાં શું થાય કે આપણે ખાલી એના ફોટોઝ અને રિવ્યૂઝ જોઈને આપણે વસ્તુ ખરીદી કરતા હોય એટલે ક્યારેક છેતરવાનો આપણને ડર લાગતો હોય છે
હા સાચું કીધું આપડે જયારે ઓફલાઈન શોપિંગ કરીએ તો એમાં આપણેે વસ્તુ વસ્તુ ની ગુણવત્તા અને એની ક્વોલિટી અને તે કેવો કલર છે બધું આપડે સરસ જોઈ હાથે અને પછી ખરીદી કરી શકીએ તો તેનો ઓફલાઈન શોપિંગ ન બેનિફિટ ભી છે કે આપને જે જોતું હોય એ આપણને સરળતાથી મળી રહે છે ને ઓનલાઈનમાં ક્યારેક એવું થઈ શકે કે ક્યારેક ફ્રોડ થવાનું કે એવી સંભાવના ભી રહી શકે કે આપણે વસ્તુ કઈક બીજી મગાયવી હોય આવે કઈક બીજું જ એના જેવું જયારે ઓફલાઈન શોપિંગમાં એ નથી પ્રોબ્લેમ રતો આપણે આપ કે ભાઈ સરસ રીતે આપણે આપડી રીતે ભી જોઈ જોઈ અને વ્યવસ્થિત ચકાસી ને પછી વસ્તુ લઈ શકીએ છીએ
હા એ તો છે ઓફલાઈન શોપિંગમાં એ પણ આપણને ફાયદો છે કે આપડે વસ્તુને જોઈ પરખી જાતે તપાસીને અને અમુક વાર જો કપડાં કે બીજું કોઈ વત લેવા હોય તો આપણેે જાતે પહેરીને અ આપણા પર કેવું સટ થાય છે આપણે ચકાસીને લઈ શકીએ છીએ જયારે ઓફલાઈનમાં આપણે ખાલી અંદાજીત અ રીતે કે બીજાના રિવ્યુ જોઈને કે બીજાના ફોટોઝ જોઈને આપડે અંદાજો લાગ લગાવતા હોય છે
સાચી વાત છે આપણે જો શું કેહેવાય ઓનલાઈન શોપિંગ ક્યારેક કરીએ તો આપણે આપ એમાં છે ને ક્યારેક એની ડિલિવર થવાની ભી આપડે રાહ જોવી પડે છે કારણ આપણેે જે ડેટે જોતું હોય ક્યારેક સીપિંગ લેટ થવાના કારણે ક્યારેક કઈ પ્રોબ્લેમ આવવાના કારણે આપણે છે ને ક્યારેક ડિલેવરી લેટ ભી મળી શકે છે અને ક્યારેક એ લોકો જે ડિલેવરી ડેટ હોય એની પહેલા બી ડિલેવરી કરી આપે છે તો ક્યારેક આપણે બહાર ગયા હોય અને અગાઉ ડિલેવરી આવી જાય ઘરે કોઈ અવેલેબલ ના હોય તો ક્યારેક આપને મુશ્કેલીઓ -ભી ઉભી થઈ શકે છે
એ તો તમે એકદમ સાચું કીધું મારા પોતાના અનુભવમાં પણ એવું બનેલું હતું
હમ સાચી વાત છે એવું ઘણી વાર થતું હોય છે
હા પછી આપ આપડી ડિલેવરી છે તે ત્યાંથી રિટર્ન થઈ જાય છે અને આપે ફરી પાછું ડિલેવરી માટે રાહ જોવી પડે
હા સાચી વાત છે પછી આપડે -છી કે આપડણે પાછું તે મગાવવું પડે છે કેન્સલ ઓટોમેટ- થઈ જાય છે પ્રોડક્ટ એટલે ઓનલાઈન શોપિંગ ઘણી વખત આપને એવું થાય પછી કંટળો ઉભ આવે એમ થાય કે આ આપડણે ઓફલાઈન જઈને લઈ લઈ એવા હોત ને તો સારું હો એના જેવ છે
હા એટલે આપડે જે વસ્તુની ખરીદી જે રીતની કરવી હોય તો આપડે જો સમય ઓછો હોય અને વસ્તુ જો તાત્કાલિક આપણે જોતી હોય તો ઓફલાઈન શોપિંગ આપણી પાસે બેસ્ટ છે કારણ કે કે એમાં રાહ નથી જોવી પડતી અને વસ્તુ તરત આપણને મળી જાય છે.
અને જયારે ઓનલાઈન શોપિંગમાં આપડે ડિલવરી મા ટે રા જોવી પડતી હોય હા ભલે ત્યારે આવજો પછી આપ આપડે મળીએ.
હા, સારું પછી મળી ખુબ સરસ વાત કરી તમારી જોડે મજા આવી.
હા ભલે ત્યારે પછી મળી આપડે.